હાલો.
હાલો.
હા હાલો, હું કરે?
કાઈ નહી, જો આયા સી કરે.
હમણાં ઘરે આવ્યો તો એવ ઘર જ છું હમણાં.
હમ્મ, તમા મમ્મી ને શું કરે?
ભાઈ ચાલ એ શાક ની તૈયારી કરે છે. અત્યારે ધીરે ધીરે
હમ્મ.
શું કરે?
કોકની, કઈ નઈ જો તનું સય ઉયઠો, તી નાસ્તો ના કરાવ.
હમ્મ.
હું હાલે બાકી...
બાકી બધા મજામાં?
હા હો બધી એ મજામાં.
આવે.
હમ નિશાળે તો સ્કૂલે જતો હોય ને પાછો.
હા સ્કૂલ ને જતા. પાંચ વાગે છૂટું.
હમ બાર થી પાંચ હોય છે.
હા બાર થી પાંચ.
હમ. હા.
આટો મારવા કેથી આવું.
હા આટો મારવા આવે ને આટો મારવા આવે તો જોઈ. જુનાગઢ જવું તો એમ પપ્પા. હ હાલો એના પપ્પા નથી તોય. નથી મેળ આવતો જુનાગઢ જવાનો.
હમ કઈ બાજુ ગિયા?
એ ગ્યાં દિલ્લી. એ અવે આવે પછી
આમે થઈ ગયા કા..
હા કા કંપની વારાને મોક્યલા હોય ને એ તો ઓલા સોમવાર ના ગયા. ત્યાં અઠવાડિયા વાત થઈ ગયું છે.
હમ
કઈ ની જો અયા હોય ખરા માડીકુ હોય ને...
તમારે બીજુ હું નવીનમાં. પરસાદી થઈ ગઈ તમારે?
હા.
અમે ત્યારે કાપ્યુંને...
અહિયા આયવા તા તાર મમ્મી ને આયવા તા.
હા. હમ.
હમ હમ હમ.
હા કેટલો આનંદ..
હમ
હમ.
બાકી મજા સ્કૂલે જાય એમ.
હમ.
હમ.
બાર થી પાંચ કમ સ્કૂલે
હા બાકી રેય
સવા મઈને રસોઈ બનાવા મયડા એમ ને
હા રસોઈ ની તૈયારી કરે છે હવે ધીરે ધીરે લસણ ને ફોલે
હમ્મ
અને છ થયા ત્યા હવે ધીરે ધીરે શાક સુધારશે ને અવ કરશે પછી
હમ્મ
હમ. પછી રોટલી બનાયવા
હમ્મ.
પણ ખાયે તો આઠ વાગે પણ આ તો પછી વેલું તૈયારી કરે પછી આ વરસાદ જેવું હોય ને પાછી લાઈટનું નક્કી ન હોય.
હા લાઈટનું કંઈ નક્કી નઈ
હા તમારે વરસાદ છે કે નઈ?
અમારે જો કંઈક આવતો હોયને કંઈક ન આવતો હોયને એવું છે. ઘરીક આવે ને ઘરીક ન આવે ને આજ તો બે રેયવા આયવા ત્યારથી અતાર સુધી છે ન
હા
મારેય એમ જ છે રેડો આવે વરી પાછો વયો જાય વરી ઘડીક તડકો નીકળે પાછો
હેં?
ઘડીક વાર વરી તડકો નીકળે વરી પાછો વયો જાય રેડો ને આવે ને એવું હે
આંયે એમ જ છે અમારે
હા વરી પાછો તડકો વરી પાછો આવે
હં
હાંજ હા કાલ હાંજે વરી હતો વરસાદ ચાલુું હોય
કાંઈ રાંધતા નહી પણ
એ ધેરે હવે
વરસાદ થઇ જાય ઘરે
હા વરસાદ થઈ ને ઘરે કાલે મુલે ગયા તા
હમ્મ
તો ઘેરે અમણા વરસાદ નીકળશે પછી પાછું આવેશે ન તંઈ જાહે પછી હવે
હમ્મ
બરાબર
એમ જો મારો દીકરા ઘરે હોય નઈ
હા ફરવા વયું જવાય પછી
હેં?
ફરવા પછી વયુ જવાય નવરા હોય
ક્યાં જાય ફરવા મા દીકરો હોય તો ક્યાં જાય રખડવા અત્યારે તો
નીચે વયી જવાય
હા એમ તો જાવ ગાર્ડન માં ને એમ તો જતા હોય બીજે તો એના પપ્પા હોય તૈયા જ પોહાય આ નો હસવાય એમાં વાયડો થાય
નીચે વયું જવાય ગાર્ડનમાં ટાઈમ વયો જાય
હમ ગાર્ડનમાં એમ તો વય જાય પછી અત્યારે એના કરતા એના પપ્પા હોય તૈયા જ જવું નકર આ તો વાઈડો થાય મારાથી એકલાથી રહેય નહી
હા બહુ વાયડો થાય કે
હા બઉ ગજબ નો વાયડો થાય
હા
હમ
હમ
રમી લઈ હાલો ટાઈમ વય જાય પછી
હા
પછી ટાઈમ ન જાય તો વળી
હૂ
આજુબાજુમાં જઈજે લઈ હ એટલે ન લ
હમ
હમ
હ રેસીિપી બનાવા કર માથી ઘરે આવી નવી નવી એલા કર પછી તો બીજું તો હું ખાવાનું બનાવવા કર્યું
હા બનાવતા હોય કાલે પાણીપુરી બનાવીવી હતી
હ હા પાનપુરી તમે આવશ ક હું મલયામાંત હલીિન વિજયક
હ હ
એ
અ રવિવારે રવિવારે હું ઘરે હોય નથી બનાવતા હોય પછી
હ
બજ
હમ તરે આજ નથી અમે હાઈ ગયા પછી શાક ભાખરી હોય જ નહી જે આ હોય ને એટલે નવીન જ બના પહેરી તો બનાવવાનું જ નહી શાક બનાવવાનું જ હોય હં કઈક નવી ન જ બનાવવું પડ્યું હો એ
હાા હ આ ક બનાવી છે નવરા થાય તો બનાવીય પછી કરે રવાર રવિરરે પછી બનાવતા હોય પ નવરા ન હોય તો વા ના બનાવીએ ના કે હાલ બાકી શું હાલે છે હલો